હાલો
કેમ છો
હ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં હું ત્યારે એક્ઝામની પ્રિપરેશન કેવી ચાલે છે
સાચું કવ તો થોડું ટેન્શન માં છું એક્ઝામ નજીક આવી ગઈ છે અને સિલેબસ હજુ બાકી છે
અરે એ ટેન્શન લેવાથી કઈ ફાયદો નથી કેટલું સિલેબસ બાકી છે
મેથસમાં બે ચેપ્ટર બાકી છે અને ફિઝિક્સમાં રિવિઝન કરવાનું બાકી છે
પેલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કમ્પ્લીટ કરી લે પછી રિવિઝન પર ફોકસ કર
તું કેટલા કલાક સ્ટડી કરે છે રોજ
લગભગ પાંચ થી છ કલાક સ્ટડી કરું છું પણ ક્વોલિટી સ્ટડી પર વધારે ધ્યાન આપું છું
મારા સાથે પ્રોબ્લેમ એ છે કે હું બુક ખોલું છું પણ કન્સન્ટ્રેશન નથી થતું
મોબાઈલ નો ઉપયોગ ઓછો કર એક્ઝામ ના દિવસોમાં સોશિયલ મીડિયા થી થોડું દૂર રહેવું જોઈએ
હા આ વાત સાચી છે રીલ્સ જોવામાં ઘણ ટાઈમ વેસ્ટ થઈ જાય છે
હમ અને રોજ એક પ્રોપર ટાઈમટેબલ પણ બનાવ
તારા તારી રિવઝન સ્ટ્રેટેજી શું છે
હું પેલા ચેપ્ટર વાંચું પછી શોર્ટ નોટ્સ રિવાઈઝ કરું અને અંતે ક્વેશચન સોલ્વ કરું
મેક્સ માટે શું કરવું જોઈએ
મેથ્સમાં જેટલી વધારે પ્રેક્ટિસ કરીશ એટલું સારું ફોર્મ્યુલા યાદ રાખવા સાથે સમસ પણ સોલ્વ કરવા
એક્ઝામ ના એક દિવસ પેલા રાત્રે જાગુ હોય જોઈ
નહી સારી ઊંઘ પણ એટલી જ જરૂરી છે થાકેલા દિમાગ થી એક્ઝામ સારી નથી જતી
એક્ઝામ હોલમાં તને નર્વસનેસ થઈ છે
પેલા થતી હતી પણ હવે હું શાંત રહેવા પ્રયત્ન કરું છું
જો કોઈ ક્વેશ્ચન ના આવડે તો
પેલા જે આવડે તો સોલ્વ કરવું મુશ્કેલ ક્વેશ્ચન પાછળ માટે મૂકી દેવું
ટાઈમ મેનેજમે ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને
બિલકુલ કેટલાક સ્ટુડન્ટસને બધું આવડતું હોય છે પણ ટાઈમ ના કારણે પેપર પૂરો નથી થયો
મારા મારા પેરેન્ટસ પણ કહે છે છે કે કોન્ફિડન્સ સાથે પેપર લક
હા અને કોન્ફિડન્સ ખૂબ જરૂરી છે ડરથી પફોર્મન્સ ઓછું થઈ શકે
એક્ઝામ પછી તારા પ્લેન શું છે
પેલા તો આરામ કરીશ પછી મવીઝ અને ફ્રેન્ડ સાથે આઉટીંગ
વાહ મને પણ એક્ઝામ પૂરી થાય પછી રિલેક્સ કરવું છે યાર
પણ અત્યારે ફોકસ ફક્ત એક્ઝામ પર
હા હવે હું મોબાાઈલ મૂકીને સ્ટડી કરવા બેસું છું
મહેનત કરીશ તો રિઝલ્ટ પણ સારું આવશુ
સાચી વાત સ્ટડી કરી હતી ત્યારે પ્રિપેરેશન હવે કેવી ચાલે
ગઈકાલે આપણેે વાત કરી પછી હું ટાઈમટેબલ બનાવ્યું
હા પૂરી રીતે તો નથી થી થતું પણ પ્રયત્ન કરું છું
શરૂઆતમાં એવું થાય ધીરે ધીરે હેબિટ બની જાય
હા જે હું મેક્સ ના ઘણા સમ સોલ્વ કર્યા
કેટલા ચેપ્ટર કમ્પ્લીટ થયા
ટ્રીગનોમેટ્રી અને મેટ્રિક્સ કમ્પ્લીટ થઇ ગયા
બોહ સરસ હવે ર રિવિઝન પણ કરતો રેજે
તને કઈ સબ્જેક્ટ સૌથી વધારે ગમે છે
મને સાયન્સ ઘણું ગમે છે
અને કયા સબ્જેક્ટમાં મુશ્કેલી પડે છે
હિસ્ટ્રીમાં ડેટ્સ યાદ રાખવી થોડી ડિફિકલ્ટ લાગે છે
મને પણ એટલી બધી ધી ડેટ્સ કેમ યાદ રહે
હમ હું તો શોર્ટ ટ્રિક્સ બનાવું છું
એ સારો આઈડિયા છે
તું એક્ઝામ માટે પ્રીિવિયસ યર પેપર સોલ્વ કરે છે
હજુ સુધી નથી કર્યા
તો જરૂર કર તેમાંથી પેપરનું પેટર્ન સમજમાં આવે
ટીચર પણ એજ કહે છે યાર
હા અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની પણ આઈડિયા મળે
તને યાદ છે, પછીની એક્ઝામ કઈ છે?
હા ફિઝિક્સ.
ફિઝિક્સમાં ન્યુમેરિકલ્સ થી ડર લાગે છે મને.
ફોર્મ્યુલા યાદ હોય, અને પ્રેક્ટિસ હોય તો ઈઝી લાગે.
હું ફોર્મ્યુલા માટે અલગ નોટબુક બનાવું છું.
બઉુ સરસ એક્ઝામ પેલા એક વાર નોટબુક રિવાઈઝ કરી લેજો.
એલ્ઝમ હોલમાં પેલા શું કરે છે?
હું તો પહેલા શાંત બેસું છું અને પોઝિટિવ વિચારું છું.
હું તો ક્વેશ્ચન પેપર મળતા જ નર્વસ થઈ જાઉં છું.
પેલા બધા ક્વેશ્ચન એક વાર વાંચી લેવાના.
અને પછી?
સૌથી સારા આવડે એ પેલા સોલ્વ કરવાના
બિલકુલ.
જો પેપર ડિફિકલ્ટ આવે તો.
તો પેનિક નથી કરવાનું બધા માટે પેપર હોય છે.
આ વાત સાચી છે.
હમ. થોડું તો લાગે પણ હું મહેનત પર ફોકસ કરું છું.
થોડું તો શાંત રહેવું બેસ છે.
હમ. હા પેનિક કરતા સમય વેસ્ટ થાય.
તોને રિઝલ્ટનો ડર લાગે છે.
થોડો તો લાગે પણ હું મહેનત પર ફોકસ કરું છું.
મારા પેરેન્ટ્સને મારાથી ઘણી એક્સ્પેક્ટેશન છે.
પેરેન્ટ્સ હંમેશા સારા માર્ક જોઈ પણ આપણે આપણું બેસ્ટ આપવું જોઈએ.
હા એક્ઝેક્ટલી.
હમ. એક્ઝામ પછી વેકેશનમાં શું કરીશ.
હું એક નવો કોર્સ જોઈન કરવાનું વિચારું છું.
કયો કોર્સ
બેસી
ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
તું શું કરીશ
પેલા તો સારી રીતે ઊંઘ પૂરી કરીશ.
પછી
પછી હું રમવા જઈશ મારા ફ્રેન્ડ સાથે આઉટિંગ પર જઈશ.
હમ એટલે ખુબ મસ્તી કરવી છે.
હમ આટલું બધું કર્યું પછી તો કરાય ને
ગુડ હેલ્થ ગુડ હેલ્ધી બોડી હોય તો માઈન્ડ પણ સારી રીતે કામ કરે.
હમ સાચી વાત છે. બસ યાર આવતી કલે છે, એટલે ફાાઈનલ રિવિઝન કરું છું હવે તો
મારી પણ સેમ કન્ડિશન છે, થોડુંક એક્સાઈટમેન્ટ છે, અને થોડુંક ટેન્શન.
આ તો બધા સ્ટુડન્ટ સાથે થાય છે.
તારું સિલેબસ કમ્પ્લીટ થઇ ગયું.
હા હવે હું નવી વસ્તુ નથી વાંચતી ફક્ત રિવિઝન કરું છું.
હું પણ વિચારતો હતો કે હવે નવો ચેપ્ટર શરૂ કરું કે નહીં.
નહી યાર એક્ઝામની એક રાત પહેલા નવો ટોપિક શરૂ કરવો સારું નથી.
કેમ
કારણ કે કન્ફ્યુઝન વધી શકે અને કોન્ફિડન્સ ઓછો થઈ શકે.
સાચી વાત છે.
હવે જે તૈયારી કરી છે, એના પર ભરોસો રાગ
તું કેટલા વાગ્યા સુધી જાગવાની છે.
વધુમાં વધુ સાડા દસ અથવા અગિયાર વાગ્યા સુધી
હું પેલા આખી રાત જાગતો હતો.
અને બીજા દિવસે પેપરમાં ઊંઘ આવતી હતી ને.
બિલકુલ.
એટલે જ સારી ઊમ બહુ જરૂરી છે.
એક્ઝામ માટે શું શું રેડી કરું યાર?
હોલ ટિકિટ પેન પેન્સિલ ઇરેઝર સ્કેલ બધું બેગમાં મૂકી દીધું મેં તો.
અરે વાહ, હું તો હજુ કઈ રેડી જ નથી કર્યું.
તો હવે કરી દે સવારે ઉતાવળ ના થાય.
ગુડ આઈડિયા.
એલાર્મ પણ મૂકી દીધો છે.
હમ એ ત્રને આલારમ મૂક્યો છે એક પર ભરોસું નથી.
હું પણ એવું જ કરું છું.
ઉઠી ગઈ.
હજી સુઆ તો છે જ. તું નર્વસ છો કાર માટે.
સવારે રિવિઝન કરવું જોઈએ.
હા ફક્ત શોર્ટસ નો જોઈ લેવા જોઈએ આખું ચેપ્ટર, હવે ના વાંચવું જોઈએ.
હું ફોર્મ્યુલાની નોટબુક જોઈ રહ્યો છું.
હ કોફેક્ટ એવું જ જોઈ લેવાનું છે.
બ્રેકફાસ્ટ કરી લીધું?
બ્રેકફાસસ્ટ ક્યાથી? હોય કાલે આપડે એક્ઝામ દેવાની છે હમણાં ડિનર હોય.
હબ. હું સેન્ટર તરફ નીકળી ગયો છું.
આ?
હું સેન્ટર તરફ નીકળી ગયો છું તું?
અરે. કલેજ આપડી એક્સામ. એટલે તું સેન્ટર જોવા ગયો હતો આજે.
હા, તું જોઈ લીધું?
હા હું કાલે જ જોઈ લઈશ.
હમ તો તારું થઇ ગયું બધું?
તારું કયું સેન્ટર આવ્યું છે?
મારું આશાધામ.
ઓ મારે ભી ક્યાર છે
ઓ તો આપડે બાજુ બાજુમાં તો ન્યાં સે.
ના તને તારું સીટ નંબર યાદ છે.
અ નહી એ જોવા પડશે હોલ ટિકિટમાં.
અચ્છા જોઈ તો પછી કાલે મળશુ આપડે.
મને થોડુંક નર્વસ થાય છે.
કઈ નઈ તું બધું પોઝિટિવ વિચાર બધું સારી રીતે થઈ જશે બે
હા હા બેસ્ટ ઓફગ
ચાલ હવે મૂકવું હો.
હ ઠીક છે. બાય